હેલો હેલો કેમ છો ભાઈ હારું છે તમારે તો કેવું ચાલે
હાજી શાંતિ
એવું એવું બીજું હા
તમારે કેવું છે
સારું છે ભાઈ પાણી તો
વય હું બીજું
હ કેવું કેવું પ્રદુષણ કેવું ચાલે તમારા તરફ
કઈ નહી હારું ચાલે હવામાન હવે હારું છે
ઘનીવાની નું વાતાવરણ પાણી વાણી નું વાતાવરણ ભાય
હા ને સારો છે પાણીનો બી વાતાવરણ હવે પાણી નહીં આવતો હવારે આવતો તો પણ હવે નહીં આવતું
પછી આવશે પાણી આવશે
હવે ખુલ્લું થઇ તો પપ્પાને તે પેલી ચીલી લાવવાની જાય છે
ગ્રીન ચિલ્લી હેલો
અર પા ખેતર છે ખેતર છે તમારા પા ખેતર છે.
હા બતા હાું છે ને અમારે પાસે કે
બલોલો ભાઈ તમારે પણ
એક કોટન છે એકમાં પપોઈ છે એકમાં શેરડી છે એકમાં સુગર છે અને એકમાં પછી હવે વોટરમિલન લગાવવાનું પ્લેન છે.
હ એલે હેકકારે ત મારવા
હરેડે સો એકર ખતર છેે.
બ
તમારી પાસે
મારા પાસે કઈ નને બેતા એકર છે.
એવું સારું છે ને પછી. તમાર તમાર ગમે છે ને પાવાગઢ ટેમ્પલ એ બહુ સરસ છે. આ કે
દો હા હારું
હા સારું છે બહ પણ બહ ઉપર છે
હા
એવું હું બીજું હ હા ગયા છે પછી એ અમારી કુલદેવી પછીને બઈ
બહ
હા
હમ ત ગયો નહ છે ભાઈ એને મેને ગયા છે.
ભાઈ હું બીજું
બસ ચાલતું છે. ભઉસે પાણી એ દસ દિનમાં બોલે છે પાણી ખાવાનું આવશે પાણી પાણી ના રહેશે તો બહુ સમસ્યા થઈ જશે.
આવશે પાણી ને બધું ઠંડુ થઈ ગયું ને વાત વાતાવરણ
હા હા
અને પેલી જેવુ હતું એ બધું એ હતું એ શું કે છે તાપમાન બહુ હતું હવે એટલું તાપમાન નહી પેલે જો હા પેલે જો ચા પેલે જો. ફોટી સેવન ફોટી એટ ટેમપરેચર હોય ને હવે કંઈ નહીં ટ્વેન્ટી એટ ટ્વેન્ટી થ્રી હોય.
હવે એટલો નહી પીપણી છે.
તમે કઈ છો હવે
બરે જ તુમે તો
એવું સારું છે.
હા.
વહી હું બીજું.
પાણી જોઈને રહેશે તો બહું સમસ્યા થઈ જશે.
હા હા.
હાલો. એવુ બોલેએ.
તમાર ફ્યુચર હુ છે ભાઈ? તમારું એવું છે. ફ્યુચરમાં શું કરવાનું છે તમારે?
હવે તો પાર્ટ ટાઈમ જોબ કરવાનો. હમ્મ ચાલે. પાટટાઈમ જોબ કરવાનું, ખેતર નુ કામ કરવાનું
હા અમારું બી આવે છે પાર્ટ ટાઈમ જોબ. પણ અમારે એવું છે કે અ શર છે ને મોટું એ બઉ દૂર પડી જાય પછી અમારે શરમાં જ રહેવું છે. જે અમારી જમીન છે ને
હા.
તો ભાડા થી દઈ દે છે કોઈ કોઈ લોકો. કોઈ કોઈ લોકો ને અમે લોકો છ ને અમારા કાકાની એને દઈ દે છે.
બીજું
ઘરનું જો હાર હોય તો કઈ જવાની જરૂરત નહી બહાર.
હા હા હા.
માર ભાઈ ની જમીન છે તો ઘરે રવાનું એટલી જમીન છે તો. છબ્બીસ એકડ જમીન છે તો ઘરે રા
તમાર ભાઈ તમાર હાચુ? ભાઈબન છે તમને? કેલા ભાઈ હાલો.
ના ના ભાઈ બંધ નહી માને.
તમે કેટલા ભાઈબંધ ચો ભાઈ?
અમે તો અછેલાવું.
હાહા એવું. વય હું બીજું.
પાણી બારમાં બોલું છું મે? પાણી ના થાય છે તો બહુ હાલ થઈ જાય પાણી જવાના
હા ત આવે છે ભાઈ
આપણો સિલિન્ડર ગેસ વાલોો
હવે ના હ તો હવે તો યાં તો ગુજરાત માં ગેસ લાય છે
ના હા અમારે તો એવીી નહ આવ તોયાર આટલો
યા તો ગેસ લઇન છે કઈ
ીવા છે ના તો પછી
હ તો ગેસ લઇન છે ભાઈ કઈ વાંધો ન
હું હોય બીજું હુંય ભાઈ બીજું
પાણી આવે ના તો એવુંસ ખડ્ડા કરીને પાણી રોકવાની જગ કરવા જોઈએધ એવું ચાલે
વય હું બી
એ કઈ રો પાંજ ચાલે તો બઉ અને ટિક ભ એવું છે દિબક સિંચન ની શિભક સિંગજન
હા એ છે ને અમાર હાઈ ડ્રંચિંગું એની
હા હમ એનાથી પાણી એવું કરવાનું બી ટેન્શન ના રહે એકબર વાલ ફિરાતી તો પાણી જ પાણી થઈ જાય
ભાઈ તમે ગેમિંગ કરો છો
ના ભાઈ ના
હ
હા
હમે તો ગેમિંગ કર છો ભાઈ કરો ને યાર ગેમિંગ
નાા
અર અમર પાાઈપીસી બી છેે કોમ્પ્યુટરમાં કરે છે આમ તો અ ચાર ભાઈબંધ છે ને
હા
એ બા કોમ્પ્યુટરમાં ગેમિંગ કરે છે તમે એવું કરો છો હવે
હ તો ઘરે જ છું.
હા ના એ વર્ષ સદાવ છે તો બહુ બોર થાય છે.
એવું તો છે ઘરના કોઈ બહાર બને આવતા
હા ના એ વરસાદ નહી આવતો તો બધા ભાઈપ પણ બહેલા રહ રહે છે કઈ જેમના એમના અડડા આપ
હા એવ તો
વહી હું બીજું
. મે કઈ ગેમ ખે તોકો પ ગેમે રમે તમે
હા મે ફ્રી ફાયર આમાંજ કાલ
એ ભાઈ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
પેલા મેં બી રમતું તું પણ મને ના પસંદ .
ના હવે મે એટલો બધો નહી રમતો પણ એટલું થોડું થોડું રમો છે.
હ પપાર ના વિડિયા આવે બઉ બહુ વડ આવે ફ્રી ફાયર ખેડવા માટે કઈ પાગલ જાય કઈ એવું થઇ જાય હમ્મ.
. એ અમાર તો એ બી આવે છે પણ મને ઘરના ના પાળે છે પણ ત્યારે બી મેં અ રમીલો એટલો તો
એટલો ના રમાનું થોળો ગુજો રહીને ત રમી લેવાનુ
હા એટલો ને ઓછો કરી દીધો ભાઈ હવે
ભુ ઘરવાળાની પરેશાની થઈ જાય. કેવું થઈ ગયું.
હમ્મ હમ્મ ખરાબ થઈ આઈ એવું નહીં પાગલ થઈ ગયો એવું ને
હા એવું. એટલે જાથદા રમાનું ના.
હા ભાઈ અવે અવે જાસ્ત નહી રમવાના થોડી જ રમુ થોડું જ રમવાના હું હોય બીજું
મે બી બોલ્યો હતો ને નવો નવ હવે મેં ભી રમું તો ઘરના મને બોલે આપી ફ્રી ફાયર રમવાનું ના એવું તેવું ફ્રી ફાયર રમે તો મોબાઈલ લઈ લે હું. કરવાનું એવું કરવાનું એ બંધી કરી દો કૃપારમ હવે બી છે મોબાઈલમાં અના રમું મેં
હા હા હોય હું બીજું
દરરોજ રમે ફ્રી ફાયર
ખાલી એક દોઢ તાસ એક દોડ કલાક
મારામનો ભાઈ બહ ખરાબથી ફ્રી ફાયર હા મોબાઈલની સવે પડી જાયને કે મોબાઈલ બી કેવા માંગ્યો મોબાઈલની સમય પડી જાય ને મોબાઈલની તોવા માંગ્યા જ
એવું હું
હમ જાયદા રમાવાનું ના ઘરવાલાને પરેશાન ના કરવાનું એવું જ આવી તો છોટા છોટા બાલક કોને મોબાઈલ આપ
હા એ તો સાચી વાત કીધી તમે
રોવા લાગ્યો હોય એને મોબાઈલ આપો બંધ થઇ જાય એ ના કરવા પડે એવું જો કરે તો બાળકોને કેવું એ લાગે
તોીું
અવાજ ના ભાઈ તમારો અવાજ કપાય
એવું હો હા હુંય હું બીજું
સને બારામાં જ બોલ છ હું
હ ના ચલો ભાઈ ચાલશે પછી આપણો ટાઈમ થઈ ગયો પછી હવે વહી કરશું તમને